નમસ્તે હલો.
નમસ્તે નમસ્તે કેમ છો બેન?
મજામાં.
હા મને ના એક વાત કરવાનું જ છે વેવાનિક વૈવાહિક જીવન પર તમારી જોડે વાત કરવાનું છે.
બોલો છો ના
નહી શું કું છું જો આ આજ મને તારી સાથે ના વૈવાહિક જીવન આ વિષય પર વિસ્તારતી વાત કરવાની છે.
હમ હમ હ
હમ
ખુબ સરસ વિષય છે. વિવાન્ વિવાહિત જીવન પ ફક્ત વ્યક્તિની સાથે રહુની નથી પણ પ્રેમ વિશ્વાસ સમાજ જવાબદારી અને સાથે જીવન જીવવાની એક સુંદર સફર છે.
હમ સાચી હા સાચી વાત છે.
હમ
હ હા લગ્ન પછી જીવનમાં ઘણા બદલાવ આવે છે. ફક્ત નવા ઘરમાં જવની એટલું જ નહી પણ નવું નાતું નવીન જવાબદારી નવી આદતો અને નવી સમજદારી પણ આવે છે.
હા, ના બિલકુલ બિલકુલ એટલે વિવા જીવન સફળ બનાવે માટે પ્રેમ સાથે ધીરજ આદર સંવાદ સહકાર્ય પણ ખૂબ જરૂરી છે,
હા, પેલ વાત એ વેપારિક જીવન શું છે. પેલો તો એ કે કે વૈવાહિક જીવનને તું કેવી રીતે જોઈ છે,
બિલકુલ બિલકુલ
મારા મતે વૈવાહિક જીવનના એટલે બે વ્યક્તિએ એકબીજાના સાથે વિશ્વાસ પૂર્વક જીવન જીવવું. એમાં ફક્ત પતિ પત્ની નથી પણ મિત્ર સાથીદાર સલાહકાર અને એક બીજા નાના સુખ દુઃખ ના ભાગીદાર બનવું પણ આવે છે.
હા ના હ એને લગ્ન પૂછે? પછી ફક્ત સાથે રહોની નહી પણ સાથે નિભાવની પણ મહત્વનું છે.
હા એકદમ સાચું સાથે નિભાવવું એકબીજાને સમજાવવું. અને પરિસ્થિતિ પ્રમાણે એડજસ્ટ કરવું. આ બધું વૈવાહિક જીવનમાં ભાગ છે.
હા ના હા ના લગ્ન પછી જીવ જીવન નામે શું શું બદલાવ આવે છે.
લગ્ન પછી જીવનમાં સૌથી મોટો બદલાવ કયો આવે છે?
સાથે પહેલે બદલાવ એ છે કે હવે નિર્ણય ફક્ત પોતાની માટે નહી પણ બન બંને મેળોની લેવાની હોવે છે. રોજોની જીવન ખર્ચ પરિવાર, સંયમ સમયે ભાવનાઓ આ બધું સાજા બની જાય છે.
હા, લગ્ન પહેલે વ્યક્તિ પોતાની રીતે જીવન ન હોય પણ લગ્ન પછી એક બીજાની આદતો પસંદ ના પસંદ સ્વભાવ બધું સમજવું પડે.
બિલકુલ એટલે લગ્ન પૂછી પછી સમજ ને સહનશીલ બને બને જરૂરી બની જાય છે.
હમ્મ પ્રેમ અને આદર બંને જરૂરી જ છે. ઘણા લોકો કહે કે વૈવાહિક જીવન પ્રેમ પર ટકેલું છે, શું ફક્ત પ્રેમ પણ પૂરતું જ છે?
હા, ના પ્રેમ ખૂબ જરૂરી છે પણ ફક્ત પ્રેમથી બુદ્ધિ નથી ચાલુ છે. આદર, વિશ્વાસ, સંવાદ, સમાજ, જવાબદારી, આભૂતિ સંપ પણ જરૂરી છે જો પ્રેમ હોય પણ આદર ન હોય. તો નાતામાં તકલીફ આવે શકે.
હા, એટલે પતિ પત્ની એકબીજાના સન્માન આપે. એકબીજાની વાત સાંભળી. અને નાના મોટી ભાવના સમજે એ પણ એટલું જ મહત્વનું છે.
હા, ના એકદમ સરસ વિશ્વાસ ન મહત્વ બોલું છું.
હમ્મ વૈવાહિક જીવનમાં વિશ્વાસ કેટલું મહત્વનું છે?
હા, અને ખુબ મહત્વની વિશ્વાસ એવો નાતોને આધાર છે. જો પતિ પત્ની વચ્ચે વિશ્વાસ મજબૂત હોય તો, વિશ્ વિશ મુશ્કેલ સમય પણ સરળ બની છે. પંજોષક છુપવાઓ આ સત બોલોની વધી જાય તો નાતામાં આંતર આવી જાય એ લાગી.
હ વિશ્વાસ એક દિવસમા નથીથ બનતો એ રોજના વર્તન સાચા પણ અને સાથી બનતો હોય છે.
ના ના બિલકુલ વિશ્વાસ બનાવવા માટે પારદર્શક જરૂરી છે.
વૈવાહિક જીવનની ચાલ મને લાગે છે કે વૈવાહિક જીવનમાં સંવાદ ખુબ મહત્વનો છે.
બિલકુલ જો પતિ પત્ની ખુલા મનથી બાત કરે. ઓપશન ભાવના કરે સમસ્યા સમયે ચર્ચા કરે. તો ગલત ફેમી ઓછ થાય મેને. એ રહું ઘણી વાર સમસ્યા વધારી દે છે.
હા ઘના ઘરોમાં ઝઘડાનું. મૂળ કારણ તો એ છે હોય કે. એ લો મનની વાત કરતા નથી.
ના ના એકદમ નાની વાતે પણ સમય કહે એ દેહ થી મોટો પ્રશ્ન બને બન્યો નથી.
એકબીજાને સમજવું લગ્ન પછી એકબીજા ન સમજના માટે શું કરવું જોઈએ.
અને એકબીજાની આદત સમસ્યા પરંપરા. પસંદ તક તકલીફ ખુશ ખુશી આદિ બુદ્ધિ ધ્યાન થી જેવું. જોઈને કોઈ વ્યક્તિ શાંત સંભવવાની હોય. કોઈ ખુલી મનોને કોઈ તુરંત અ વાત કરે કોઈ સમય લે એટલે મા રજા આવીની કેમ નથી. એવું વિચારાવા કરવા વ્યક્તિની સંભાવ શું છે. એ સમજાવવું જરૂરી છે.
વા એટલે તો સ્વભાવનો આદર કરો પણ પ્રેમનો ભાગ છે.
હા ના એકદમ સરસ નવા ઘરનું નવી. સંબંધ બોલું છો.
ખાસ કરીને સ્ત્રી માટે લગ્ન પછી નવું ઘર નવા લોકો નવા નિયમ આ બધું આવે છે. એ સમય ને જરૂરી શું જરૂરી બને
એ સમય ધીરજ અને સમજ બને જરૂરી છે. જરૂરી બને નવું ઘર સમજાવે. સમજ સમય લગે છે લોકોની ઓળખાવે સમજ લગે. ઓપ્ટિન જગા બનવાવા પણ સમય લગ લગે જેટલે પતિની સપોર્ટ ખૂબ મહત્વ બને છે.
હા જો પતિ સાથે આપે સમય આપે સમજ આપે તો સ્ત્રીને નવું વાતાવરણ અપનાવવું. સરળ થઈ જાય.
હા ના પત્ની મિત્ર જેવી હોવુંની જાય છે. ઘણા લોકો કહે છે કે પતિ પત્ની મિત. મિત્ર જોવે હોવે જોઈ ન શકતું પણ એ માને છે.
હ હા જરૂર. જયારે પતિ પત્ની મિત્ર જેવા હોય ત્યારે નાતામાં ખુલ્લા પણ આવે છે. હસવું મજાક ચર્ચા સલ્લો તકલીફ બધું સહજ બની જાય.
એટલે ફક્ત ઔપચારિક નાતી નાતું નહીિ પણ ના મૈત્રી પણ જરૂરી છે
આ એકદમ મૈત્રી નાતા હલકું ઉષ્ણ અને મજબૂત બનાવે છે
મ મતભેદ થવા સમાન છે
હ સુું વૈવાહિક જીવનમાં મતભેદ થવા સામાન્ય છે
હા એકદમ સામાન્ય બે અલગ વ્યક્તિ છે બોન વિચાર આપને આદ તે પરિવારની રીત અલગ હોય છે જેટલે મતભેદ થવા સ્વાભાવિક છે. પણ મહત્વની વાત એ છે કે. મતભેદ ઝઘડામાં નહીિ પણ સમજદારી બનાવે
હા એટલે મતભેદ ખોટા નથી પણ એને સાભળવાની રીત મહત્વની છે
હા બિલકુલ બિલકુલ
ઝઘડે થાય તો શું કરવું?
જારો પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ત્યારે એ શું કરવાનું જાય છે
પહેલી વાત ગુસ્સામાં કંટ્રોલ શબ્દ ન બોલવા બીજી વાત સામને વાળની વાત પૂરી સાંભળવાની ત્રીજી વાત બધું જીતવા માટે નહીિ પણ સમાધાન માટે બોલવું અને ક્યારેક થોડી વાર શાંત રહી પછી વાત કરવી પણ સારું રહેે છે.
પણ ગુસ્સામાં બોલાવે શબ્દ પછાન ત આ હોતારે
હ એકદમ એટલે વૈવાહિક જીવનમાં ભાષા ખુબ મહત્વની જ છે‌ કુ કરતાાપને- લગ્ન પછી જીવનમાં હું કરતા આપને વધારે આવે છે ને?
હા ના હા ના ખૂબ સુંદર વાત છે લગ્ન પછી મારા નિર્ણય કરતા આપણે નિર્ણય મારી સમસ્યા કરતા આપની સમસ્યા મારું સુખ કરતા આપણા સુખ આ ભાવ આવે તો નાતું મજબૂત બને
હા એટલે એક ટીમ તરીકે જવું
બિલકુલ બિલકુલ પતિપીતની એક ટીમ છે.
આર્થિક સમાજ અને ખર્ચ વૈવાહિક જીવનમાં પૈસાની સમજ હમ.
અ હા ખુબ સુંદર વાત છે કે લગ્ન પછી મારા નિર્ણય કરતા આપણે નિર્ણય મારી સમસ્યા કરતા આપની સમસ્યા મારું સુખ કરતા આપના સુખ આ ભાવ આવે તો નાથી મજબૂત બને હમ.
હમ એટલે એક ટીમ તરીકે જીવવું ને
હા ના હા ના. એક ટી હોય તો ઝઘડા તો હોય છે ને
હા હોય ના તમારે જોડે વાત કરી
તોુચુ બાદ મે
હા ઓકે ચાલશે હા ધ્યાન રાખજો
હા ધ્યાન